હા, બો કેમ છો?
બસ જુઓ, આજે તમારે ફોન પર જોતા જોતા તમારો નંબર ધ્યાનમાં આવ્યો, તો લાગ્યું ચાલો તમારી સાથે વાત કરી લઉ, ઘણા દિવસથી મળ્યા નથી, અને બીજું મને એમ હતું, મને તમને એક પ્રશ્ન પૂછવો હતો. કે તમે આમ બધી સિરીઝને બધું જોવો છો, બરાબર! તો મારે એમ હતું કે મારે છે ને આમતો એટલો શોખ નથી. પણ મારે અ થોડું ટ્રાવેલિંગ કરવા જવાનું છે હવે, તો મારા બે ત્રણ દિવસ શુ ટ્રેનમાં પસાર થશે, તો મને લાગ્યું લાવ ને તમને પૂછું, કે કઈ સિરીઝને? કઈ કયા ચેનલ્સ પર? ને આમ સેમાં સારું પડે? આપણેે આમ કઈ એવી રીતે અ મોબાઈલમાં સારું પડે, કે આપણને મોંઘું પડે? કે આપડે સો મોબાઈલ પર કોઈ એવો અ પ્લાન લઈએ, જેમાં આપણને સગવડ પડે. તો ટ્રાવેલિંગ માટે શું એ વસ્તુ સારી છે? કે નહીં, કે મને મોંઘું તો ના પડેને, કે આમ સારા બસો, પાંચસો રૂપિયા એમાંજ જતા રહે. એવું મને ખર્ચાળ વસ્તુ પણ નથી જોઈતી. તો મને લાગ્યું કે ફોનમાં આપડે કઈ રીતે મતલબ એવી રીતે સમય પસાર કરી શકીએ, કારણકે ટ્રેનમાં બેઠા બેઠા હવે આખું બીજું આપણે શું જ કરી શકીએ. આમ, ફિલ્મો જોવાનો તો મને શોખ એટલો છે નહી. તો મને લાગ્યુંકે કંઈક એવું જે આપડે કલાક, બે કલાક પસાર થાય સમય. અને તમે એક વખત મને કહ્યું હતું, કે તમને સિરીઝ જોવાનો ને એવી રીતે થોડો સમય પસાર કરવાનો બહુ શોખ છે, તો મને થોડો માર્ગદર્શન આપશો તમે?
અ! બિલકુલ, મને તો ખુશી થશે, તમને માર્ગદર્શન આપતા. સૌથી પેલા તો જો હું એમ કહીશ કે, તમારે ખર્ચો કરવાની એમાં કાંઈજ જરૂર નથી, બે પૈસાની પણ નહી, હમણાં હમણાં એક રિયાલિટી શો ચાલુ થયો છે, સીઝન છે બીજી, લોકઅપ કરીને. એવા કેવું છે, બિગ બોસ જેવું હોય છે, બધાને એક જ ઘરમાં રેવાનું હોય. અને પછી શું છે કે, અ બધાએ જોડે રેને થોડી ખટપટ થાય. એટલે મને ગમે છે, એનું રીઝન છે મારું જોવાનું કે, મે સ્પ્લિટ વિલા, રોડીસ મતલબ, એમ ટી વી ઉપર જે બધા શો આવે છેને. એ મને ગમે છે, અમુક કન્ટેસ્ટન્ટ મને ગમતા હતા ને, તો મેં એના માટે થઈને આ શો જોવાનું ચાલુ કર્યું. હવે જો, આમાં કેવું હોય છે, નેટફ્લિક્સ નું સબસ્ક્રિપ્શન પણ ઘું પડે, પણ મને એ સબસ્ક્રિપ્શન નતું લેવું. તો પછી મેં છે ને અ ટ્રાય કર્યું, તો મને એક એપ્લિકેશન મળી, ઝીઓરા કરીને કંઈક છે. એમાં તમને નેટફ્લિક્સ નું બધું છે ને ફ્રીમાં મળે છે. હવે તમને છેને જો, ટ્રાવેલિંગ માટે જવું છે, અ સબસ્ક્રિપ્શન નથી લેવું. તો તમે ત્યાં આગળ છે ને અ આપડે ઘરે વાઈફાઈ નેવું હોય નેટ નેવું. તો તમે પેલા ત્યાં એવું કરી શકો કે એને ડાઉનલોડ કરીને રાખી દો. સફર કેવડું મોટું છે? ઈ મુજબ તમે તમને ગમતું હોય તમને જેમાં ઇન્ટરસ્ટ હોય ને! એવું તમે ડાઉનલોડ કરીને રાખી શકો છો એટલે એમાં નેટ નો પણ યુઝ નહીં થાય. અને જયારે નેટ નો યુઝ કરવો હશે ને તો તમારી પાસે નેટ બચશે. ઇનફેક્ટ કોઈને કોલ કરવો છે કે ભાઈ થોડી વાર રીલ્સ જોવી છે. તો તમારે નેટ નો પણ સદઉપયોગ થઈ જશે. અને બીજું શું છે કે જો ઘણી વખત કેવું હોય છે? કે આપણે અ આપે હોટસ્ટાર નું સબસ્ક્રિપ્શન ફ્રી માં આપે છે‌. મારે તો જીઓ નું કાર્ડ છે ને તો ફ્રી માં આવે હર વખત હરેક રિચાર્જ ઉપર. તો તમારે એ પણ ચેક કરી લેવાનું કે બહાર જવાનું છે એના પેલા જો રિચાર્જ ખતમ થાય. તો એ પ્રકાર ન કોઈ પ્લાન બુક કરાવો કે જેમાં કોઈ સબસ્ક્રિપ્શન બેનિફિટ હોય. તો શું છે કે ત એનો પણ ઉપયોગ તમે કરી શકો છો. અ બાકી તમને કેવો ઇન્ટરેસ્ટ છે લાઈક તમને રોમેન્ટિક ગમે છે. અ ફાઈટિંગ વાળું ગમે છે, સસ્પેન્શયલ કઈ ગમે છે? તો એના ઉપર હું તમને કઈ બીજું સજેશન હોય તો આપી શકું.
બરાબર એટલે આમ તો જુઓ તમે જે એવા કહ્યા ને એવા તો મેં ક્યારેય જોયા નથી. પણ મારે એમ જોવું ને તો રિયાલિટી શોના નામ પર આમ મ્યુઝિક શો હોય કે પછી કઈ ગેમ શો હોય કે એવા મેં જોયા છે. પેલા જયારે હું મતલબ આમ કહીએ ને કે યંગ એજમાં હતા ત્યારે ટીવી પર બધા આવતા આમ મોબાઈલની તો એટલું બધું હતું નહી ત્યારે કંઈ એવા સ્માર્ટફોન હતા નહીં જયારે હું આમ યંગ હતી ત્યારે અને પછી શું થયું કે જ આમ ટીવી જોવા માંડેશું મારે આમ પિક્ચર જોવું હોય તો બે ત્રણ કલાક બેસવાનો થોડો કંટાળો આવે તો હું આવા બધા શો જોતી. તો મને લાગે છે કે ફોન પર પણ આવા તો શો આવતા જ હશે. જેને આ બધી આવી રીતે આપણે આમ બે ત્રણ કલાક માટે. પસાર કરવો હોય સમય તો આપણે જોઈ શકીએ તો મને આમ કહું ને તો. મ્યુઝિકલ શો છે કે, પછી ગેમ શો છે. કે પછી કોઈ ક્વિઝ શો છે. જેમ આપણે ઘણા બધા એવા શો આવે છે ટીવી પર પણ પણ જેમાં ગેમો રમીએ આપણે. એમને એમ પણ રમી શકીએ પણ ગેમો એટલે આમોલી કમ્પ્યુટર જેવી ગેમો નહીં. પણ કંઈક બોલવાની. કા પછી કઈક ઉખાણા પૂછવાની ને એવી બધી હોય ને કે જેમાં કઈક જનરલ નોલેજ હોય‌. કે એવું આમ તો શું છે કે, હવે આખો દિવસ બાળકોને ભણાવી ભણાવીને આપણા બધા સબ્જેક્ટ આમ અડધા ગોખાઈ ગયા હોય. એટલે આવી બધી વસ્તુઓમાં શું થોડું ઇન્ટરસ વધારે આવે હવે આખી જિંદગી આપડે એમ કઉ તો મારે તો અઠ્યાવીસ વરષ થઈ ગયા ભણાવતા ભણાવતા. તો એ ભણાવાનો એક શોખ છે ને એટલે બધું આવું હિસ્ટોરિકલ કાઈક આવુ તુ હોય કે કાઈક એવા હોય ને કે એવા એપિસોડસ કે જેમાં હિસ્ટ્રી બેઝડ હોય, કા પછી કાઈક એન્શિયન્ટ ટાઈમનું કાઈ આવતું હોય કે‌. એવું કાઈ હોય તો મને થોડો વધારે આમ ઇન્ટરસ છે.
બરાબર, હ, હ, તો છે ને જો હમણાં હમણાં મેં એક એટલે હિસ્ટ્રી તો નથી. પણ આમ સસ્પેન્શિયલ મુવી છે, લાઈક એક મેં જોયું તું આખરી સર્ચ કરીને છે, વેબસિરીઝ હોટસ્ટાર ઉપર જ છે, એમાં તમન્ના ભાટિ ટિયા છે, અ એવરેજ છે, પણ ઠીક ઠાક છે, જોવા જેવું છે. પછી એક છે, ઠુકરા કે મેરા પ્યાર એ પણ વેબસિરીઝ બહુ જ સરસ છે. પછી જો તમને હોલીવુડમાં ને એમાં જવું જ હોય. તો મની હાઈસ્ટ બહુ સરસ છે, જો તમે કદાચ જોય હોય, કેમ કે એ તો લોકો એટ એ જોવા માટે તો એટલા પાગલ થાય છે કે, એની લગભગ સીઝન સેવન આવવાની છે. બહુ સરસ છે, એ પણ આમ કઉ ને ચોરી ઉપર આખું છે, ચોરી દકેત ઉપર પણ સસ્પેન્સ બહુ સરસ છે, કેવી રીતે એ લોકો ચોરી કરે છે. મની હાઇસ્ટશ તો તમે ખાલી નામ કોઈને કેશો ને તો એમ કેશે કે, વાહ! એટલી સરસ છે, જો તમને હોલીવુડમાં પસંદ હોય તો. એટલે એવી બધી સારી છે. પછી જો હમણાં હમણાં મૂવીની વાત કરીએ, તો નવા નવા રિલીઝ થયા છે, મૂવી આલ્ફા છે. નાગબંધમ છે. અ હમણાં હજી ધમાલ થ્રી અ કા ફોર હમણાં રિલીઝ થાય છે, દસ તારીખે લગભગ કે હા, શુક્રવારે રિલીઝ થવાનું છે. તો શું છે કે આવા નવા નવા મૂવી, હું તો છે ને બહુ જ અપડેટ રાખું છું, આ મોબાઈલમાં કઈ કઈ દેખાય જાય ને તો તારીખો યાદ કરીને રાખ ખી દવ જેવું રિલીઝ થાય ને એ દિવસે અથવા બે દિવસમાં તો મે મૂવી જોય જ લીધું હોય. પેલે નોહતી કરતી પણ હવે છે ને મને આમ ખબર નઈ એમ થાય કે ના આમ કાઈ એક્ટિવિટી નથી ને તો એમ થાય ચાલ ને થોડી વાર આ જોઈ લઉ, નવરી પડું ને ત એમ થાય કે દસ મિનટ ચાલ જોઈ લઉ તો એવી બધી અપડેટ હું રાખતી હોઉં છું, એટલે તમને જો ટ્રાવેલિંગ માટે જાવ ને તો તે પેલા હોટસ્ટાર છે, પછી જીઓ ના એપ છે, બાકી પછી છે. કોકોફ્લિક્સ કરીને એપ આવે છે, એટલે પિકાસોનું જ અપડેટેડ વર્ઝન છે. એમાં બધા જ નવા મૂ આવી જતા હોય છે, એ ને તમને જે ઇન્ટરેસ્ટેડ હોય ને ડાઉનલોડ કરીને રાખી દેવાનું. એટલે શું છે કે તમને અ સફરમાં તમે જયારે બોર થાવ તો તમે જોઈ શકો ઇનફેક્ટ ફેમિલી વાળા પણ બધાય જોઈ શકશે. તો શું બધાનો ટાઈમ એક સાથે નીકળી જશે, ટેબ્લેટ કેવું યુસ કરતા હોય. તો એમાં તમારે કરી દેવાનું તો મોટી સ્ક્રીનમાં મજા આવે એમ જોવાની, બ્લુટૂથ ત આપણેે સ્પીકર હોય એ એટેચ કરી દેવાનું, નાનું એવું આવતું હોય છે. તો તમને એમ થશે સફરની સાથે સાથે મૂવીસ અને ફેમિલી બેઠા બેઠા જોતા જઈએ ને જત તા રહીએ એટલે ખબર પર ના પડે એમ ટાઈમ નીકળી જાય. અ બાકી તમે કીયો બીજી શું તમારી એમ છે, ટ્રીપ કેવી છે? શું છે?
અચ્છા, બરાબર, તમે જે કહ્યું ને એ બહુ સારી મને જાણકારી આપી. કારણ કે મને તો એ વિશે કઈ ખબર નોહતી તો હવે મારી દીકરી સાથે છે, મારા વર સાથે છે બીજા પણ બે ત્રણ કઝિન્સ છે તો તમે જે કહ્યું એ પ્રમાણે હું ડાઉનલોડ કરીને લઈ જઈશ ને બરાબર છે અમે આવી રીતે સાથે મળીને પણ જોઈ શકશું તો અમારો સફર થોડો આમ કહીએ ને કે જલ્દી પસાર થઈ જશે. એટલે તમારી આજે સલાહ હતી તો મને બહુ ગમી ને હું જરૂર કરીશ‌. અને બીજું તમે કહ્યું કે મારી ટ્રીપ કેવી છે તો આમ તોું છે ને અમને બધાને આમ ટ્રીપ કરવાનું બહુ ગમે તો અમારે છે ને કે એક જણનો બર્ ડે છે તો આમ સેલિબ્રેશન માટે અમે બધા સાથે મળીને લોનાવલા ટ્રીપ કરીશું. તો બે ત્રણ દિવસમાં શું એક દિવસ આખો જવાનો લાગશે અને બધે ફરશું. કરશું ને ત્યાંના આજુબાજુ ટ્રેકિંગ ને એવું બધું બધાને પસંદ છે. તો બધા કરશે અને પછી થોડો એક બે દિવસ પસાર કરશું ને ત્યાં પાછું વળી પાછું આવવા માટે પાછું ડ્રાઈવ આપણે કહીએ ને કે બાય રોડ જતા હોઈએ ને તો એક અને ત્યાંથી પછી હજી આમ વિચાર તો છે કે હજી ટ્રેન ના મારફતે હજી આગળ કઈક ટ્રાવેલિંગ કરવાનું. તો એના માટે જ મને જોઈતું હતું કે ટ્રેન આમ શું બાય રોડ તો આપણે વચમાં ક્યાં તર્યા કર્યા થોડું ટાઈમપાસ થઈ જાય. અને ઈ તો એટલો લાંબુ નથી પણ એની આગળ જવાનો વિચાર છે થોડો આગળ. અ આપણે બીજી બધા પ્રદે જોવા માટે સ્ટેટમાં તો ઈ કાઈક વિચાર કરીએ છીએ એ હજી કદાચ ત્યાંથી થશે. તો આગળ ત્યાંથી પછી અમે ટ્રેન વાની મારફતે પણ આગળ સફર કરવા જશું. તો એના માટે મને જોય તું તું કે અમે બધા સાથે છીએ તો કંઈક બધાને થોડું ઘણું ટાઈમપાસ રે. કારણ કે આમ હવે જુઓ થોડી ઘણી તો આપણે ગેમો રમતા હોઈએ. આમ આપણેે પત્તા લઈ જઈએ કે પછી, લુડો લઈ જઈએ, કે પછી ચેસ લઈ જઈએ. કે એવી ગેમ તો અમે હંમેશા રમતા હોઈએ છીએ. પણ ક્યારેક ક્યારેક શું બધા બાળકો પછી આમ કંટાળી જાય કે બસ હવે આ બધું જ રમ્યા કરો છો તમે બધા મોટા. તો હવે કઈક એવી ગેમ રમો, કે એવું કઈક જુઓ જેમાં બધાને મજા આવે. તો તમે કહેલી બધી વાતો મને બહુ સારી લાગી. અને મેં બધા નોટ કરી રાખ્યા છે નામ તે જેમ તમે જે બધા મને દર્શાવ્યા. તો હું જરૂર મારી દીકરીની સહાયતાથી એ બધું ડાઉનલોડને કરી રાખીશ અને હું જરૂર જોઈશ. અને બાકી આમ તમને ફરવા કરવાનો શોખ ખરો?
હા બહુ તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો શોખ તો ઘણો બધો છે. પણ મને નથી લાગતું કે એવો સમય મળે કેમ કે અ હસબન્ડ ને છુટીઓનો બહુ જ ઇસ્યુ થતો હોય અમારે એક વખત મને હજુ યાદ છે બે પાં પાંચ વર્ષ કે ત્રણ વર્ષ પેલા એને અઠવાડિયાની છુટી નાખી ઉજ્જૈન ફરવા માટે. અને બીજે જ દિવસે ખબર પડી કે હું પ્રેગ્નેન્ટ છું એટલે લગભગ અમે જ્યારે ક્યાંય બહાર જવાનું પ્લાનિંગ કરીએ ને કંઈક એવી અડચણ ને ઇસ્યુ ઊભું હોય. કે આમનેમ કરતા કે આઠ વર્ષ જતા રયા ક્યાંય જવાનો મેળ જ નથી પડતો. પન જોઈએ ભગવાનની દયા હવે બાળક મોટું થાશે તો ધીમે ધીમે ધીમે કંઈક એવું પણ બધું પ્લાનિંગ કરશું ને બહાર ફરવાની ને એવી ઈચ્છાઓ તો ઘણી બધી છે એમને પણ છે. પણ શું ઓલું કે ને નોકરીમાંથી શનિ રવિ રજા હોય પણ બે દિવસમાં તમે કઈ જૈન પાછા ના આવી શકો દૂર જવું હોય ને તો. તમારું ટ્રાવેલિંગમાં જતું રે. એટલે નજીક નજીકમાં તો એમ થાય કે ચલો આપડા શહેરમાં બધું જોયું હોય. ઘણી વાર તો એ પણ ટાઈમ ના હોય સબ્જી મંડી કરિયાણાના ને આન તેન બીજા નાના મોટા કામમાં ટાઈમ જતો રે કા આ બાળક નાનું છે તો દવાખાનામાં વયું જાય ટાઈમ. એટલે આવું બધું માંથી ને ફ્રી નથી થવાતું પણ હા. તમે મોટા છો મારાથી તો હું જરૂર અ તમારા એક્સપિરિયન્સ ને તમને પૂછીશ કે જવું હશે તો એક વાર સલાહ લઈશ કે ભાઈ અહી જવાય એવું છે, અહિયાં જવું હોય તો કેવું શું બરાબર છે. એ બધા એક્સપિરિયન્સ તમને મને લાગે છે, તો હું જરૂરથી તમારો એક વાર સંપર્ક કરીશ. જય્યારે ક્યારેય હું કાઈ ટ્રીપ પ્લાન કરીશ. જો વિચાર કરીશ ને તો. અ તો ચાલો અ ભગવાન કરે હું પણ તમારી જેમ એક ટ્રીપ પર જઈ શકું જલ્દીથી.
હા હા જરૂર જરૂર મને નક કી ફોન કરજો હું ઘણું આમ જેટલું ફરી છું એટલું તો તમને જરૂર માર્ગદર્શન આપીશ. અને બાકી પછી કાઈ હોય તો મને ફોન કરજો. ચાલો આવજો.
આવજો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.